અને
જય શ્રી કૃષ્ણ બેન.
કેમ છો તમે?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા, હમ્મ.
કરવાચોથ આવી રહી છે.
હા, બેન કરવાચોથ તો આઈ ગઈ. તીન દિવસ બાકી છે. દિલમાં ધડકન વધી ગઈ છે.
હા બેન. પેલો કરવાચોથ તે તારોને બહુ એક્સાઈટેડ છે.
હા બેન. પતિ માટે પહલા વ્રત રાતભર નીંદ નહી આવતી.
હા બેન. સાચું બોલ્યું તમે. ચિંતા નો કર બેન. બધા બહનો સાથે છે. મજા આવશે.
હા બેન. કરવાચોથ એટલે શું છે?
હા, કરવા ચોથ એટલે પતિની લબી ઉંમર માટે વ્રત સુરત ઉગતાથી છાંદ નીકળવા તે સુધી નિર્જલા વળત રાખવાનું
હા, બેન સાચું કહશો તમે પ્રેમ સંપણ અને વિશ્વાસનો તહેવાર છે.
હા બેન સાચુ ક્યું. અને કૃષ્ણ, રાધા, શિવ પાર્વતીની કથા પણ જૂડી છે.
સાચું કશું અને શોપિંગ થઈ ગયી તમારી?
હા બેન શોપિંગ થઈ ગઈ લાલ સાડી લઈ. છોડા મેદી સિગાર નું સમાન
સાચું કહું પણ કુંદનનો સેટ લીધો પત્નીને સપ્રાઈઝ આપવો છે.
હા બેન બાજારમાં બહુ ગરદી છે બેન. બધા કરવા ચોથ ની તૈયારી માં છે.
સાચું ક તો સર સરગીમાં શું આવે છે?
હા બેન સાસુમાં પેલા ઊઠીને સરખી બનાવે પૂરી સાક મીઠાઈ મેવા ફલ બનાવે છે.
હા બેન સાચું કયોસો સવારે ચાર વાગ્યે ખાઈને વ્રત શુંરૂ થાય છે.
હા બેન એ સરખીમાં સાસ નો આશીર્વાદ હોય છે.
સાચું ક ભાઈ રસ્તા થયું ખબર છે તમે?
હા બેન સુરત ઉગતા પહેલા સરગી પછી કઈ નહી ખાવાનું પાણી પણ નહી પીવાનું
નામ જપવાનું પૂજા પાઠ કરવાનું.
હા મબેન સાંજે ચા નીકળે એટલે પૂજા કરીને વ્રત ખોલવાનું.
હા સાચી કેસો મેને લગાય લગાડ શું.
આ બેન કરવા ચોકની એક દિવસ પહેલા આત્મા પતિ નું નામ લેખાવીશ.
હા સાચી કેસું. લખવાનું શું કોઈ કેટલી વારમાં શોધે છે.
હા બેન અને સોલા શિંગાર બિંદી, કાજલ, સિંદૂર, મંગલસૂત્ર
થાળી કેવી સજાવણી.
હા બેન કરવા દીવો છાવ છાલણી રોલી, ચાવલ, મિઠાઈ
હા બેન અને કરવામાં પાણી ભરવાનું એથી ચાંદને અર્થ આપવાનું.
હા બેન સાથે કથા નું પુસ્તક પણ
હા બેન બધા યાદ છે તમને?
હમ હા બેન ઈરાવતીની કથા સાંત ભાઈ હતા એના વ્રત ના કારણે યમરાજ પતિને લઈ ગયા હતા.
સાચું કહો છો બહેન તમે પછી એ બેનું એ વ્રત થોડીવી પછી સચ્ચા કરવા ચોથ કરીને પતિ પાછા
હા બેન એ કથા સાંભળીને આંખ ભરાઈ જાય છે.
સાચું કહેશો અને આ વખત બધા ભેગી થાય. તોયએ જીએ ને.
હા બેન સોસાયટીમાં બીસ બાનો ભેગી થઈ સાથે પૂજા સાથે ફોટો
અને ઇન્ડિયા જેવા પણ કરીએ એ તો કમ મસ્તી
હા બેન સાંજે કરવા ચોથ કોઈન નો કોમ્પિટિશન પણ હોય છે.
સાચી કયું છે પછી શું કરો?
બેન પ્રતિદિન પર પત્નીનું ધ્યાન રાખે પાણી નો પૂછે
હા. અને સાંજે ગિફ્ટ લાવે સાડી ઘેના ચોકલેટ
હા બેન છાંદ જોઈને પેલા પતિને પતિ નું મુ જોઈને પાણી પિલાવે.
સાચું કેયો છો તમે પહેલે કરવાચોધ માં શું અલગ હોય?
હા બેન એમાં સાસુમાં બહુ લાડ કરે સરરગી મોટી બનાવે. ગિફ્ટ આપે
સાચું કેશો બહુતે રાની જેવી રાખે.
હા, બેન અને ફોટો વિડીયો બહુ પાડવાના
સાચું કે છે તારા ભાઈ નો મિત્ર લોગ પ્રતિ દુબઇ માં છે ને.
હા બેન એ વિડયો કોલ પર ચાંદ બતાવશે અને વ્રત ખોલાવશે.
આ જમાનોમાં દૂરી માને નહી રાખતી દિલ નજદીક હોય તો બસ
હા બેન છાન આવે એટલે શું કરવું?
પહેલે ચાર જાનલીથી ચાંદ જોવાના પછી પતિ મુત મુહ લી.
હા બેન પછી પતિ પત્નીને પાણી પિલાવે અને આ પેલો નિવાલો ખિલાવે.
પછી અને પછી ભેગા જમ્યા.
હમ્મ. સે સાચું બોલિયુ તમે, આ વ્રત થી શું થાય?
આ ભર બહેન ભરતી બહેન પતિ પત્ની નો પ્રેમ વધે. વિશ્વાસ વધે.
હા અને સંયમ દેરી પણ આવે.
સાચું કહશો તને બેન ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.
હા બેેન આ ત્યોહાર થી હું શું શીખી?
હમ્મ. હમ્મ બેન. સંપન્ન પતિ માટે વિશ્વાસ રિસ્તો પર સમય મતલબ બ્રત વ્રત નું પ્રેમ મતલબ બિના શર્ત આદર સાસ સસુરાનું એકતા બહેનનું શ્રદ્ધા ભગવાનુ તહેરે ચાદ રાહ જોવે ખુશી ચોટી ચોટી વાતમાં પરંપરા જીવન રાખે.
હા બેન આ વખત સાથે પૂજા કરીશું ને
સાચું ક્યો સો. હામ. સાથે મહેંદી, સાથે ફોટો સાથે ચાંદની રાહ
હા. પતિ પત્ની નો પ્યાર અમર રહે.
હા બેહેન. કળવા ચૌથની અડવાન્સ શુભકામનાએ. જય માતા દી.
હા બહેન.
બહેન.
સ સાસુમાં સરગીમાં બહુ પ્રેમથી બનાવે છે.
હા બહેન સાચું ક્યો સો. મારી સાસુ કહે, બેટા તારા વ્રતથી કરામાં બરકત આવે છે.
હા. પહેલી કળવાચૌથમાં સાસુ ગિફ્ટ પણ આપે છે.
એ જ રિશ્તોનું મહત બને છે.
હા બહેન. ઓફિસમાં પણ મજા આવે છે એને.
હા. બધા બહનો લાલ પીલા કપડાં પહેરને આવે.
હા બહેન. લંચ ટાઈમમાં સાથે ફોટો, સાથે વ્રતની વાતો
બોસ પણ કહે આજ જલ્દી ઘરે જાઓ.
હા. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ની પરમાર હોય છેે ને એમ.
ચાંદ આયા વાલા મહંદી વાલી રીલ પણ અસલી ખુશી તો ચાંદ જોઈને પતિ સાથે હોય છે. સાચી વાત કેવું સું ને બહેન?
હા બહેન. સાચી વાત તમારી.
હમ્મ. દો
ચલો બહેન.
હમ્મ. વાતે બહુ લડતી લાગે છે. હા બહેન. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણા.